હલો.
હલો.
અવાજ આવે છે.
આવે છે આવે છે એક જ મિનિટ હ. બોલો.
અમારા ત્રળ થી. એવા રૂપ ની કરવાનું છે મિત્ર જેમાં વિચાર માસ કરવાનું છે. તો. હ
હ હ તહેવાર એટલે. તહેવાર આનંદ ઉત્સાહ અને ખુશી નો દિવસ છે. આ દિવસે લોકો પરિવાર અને મિત્રો સાથે મળીને. ઉજવણી કરે છે તહેવારો આપણને પ્રેમ ભાઈચારો અને એકતા નો સંદેશ આપે છે.
હાુસાા ન અને ખુશી બાર અને ઉત્સાહ પરિવાર મિત્રો સાથે મળીને એવું. ઉજવાળને ભાઈ ચરાને.
એ
હ જી તેમ છે.
તહેવાર આપણા જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવે છે. તે આપણને પોતાની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડે છે. તહેવારો દ્વારા લોકોમાં પ્રેમ અને એકતા વળે છે.
હા આનુ સાન્ડવીચ છે ને. આપણને સરો દરો વર્તાવ દ દિવાળી વિશે કઈ પણ બોલો મેં.
હું.
દિવાળી વિષે ના કાઈ પણ ટીપ્પણી કરો.
દિવાળી પ્રકાશ. ઓકે ઓકે દિવાળી પ્રકાશ નો તહેવાર છે. આ દિવસે લોકો ઘરોમાં દીવા પ. પ્રગટાવે છે લક્ષ્મીજીને અને ગણેશજી ને પૂજા કરે છે. નવા કપડાં પહેરે છે અને મીઠાઈ વહેંચે છે. દિવાળી અંધકાર પર પ્રકાશની જીતની પ્રતિક છે.
હા મિત્ર દિવાળી પ્રકાશ નો તહેવાર છે જેમાં લોકો ઘરોમાં દીવા પકડાય જ છે. અને તે પ્રકાશની પ્રતિક જીવિત પ્રતિક છે હોડી. તો મિત્ર મને હોળી વિષયને કાઈ પણ ટીપ્પણી કરો.
હોળી રંગોને તહેવાર છે.
હોળીના એક દિવસ પહેલા હોળિકા દહન કરવામાં આવે છે બીજા દિવસે લોકો રંગો. થી રમે છે મીઠાઈ ખાય અને એક બીજાને શુભેચ્છા આપે છે.
હા જ મિત્રા હોળી એક રંગ તહેવાર જે હો એક દિવસ પહેલા હોળકા દહન કરવામાં આવે અને બીજા દિવસે લોકો રંગ છે તમારાથી આગળ સવાલ છે મિત્ર ઉત્તરાણ વિશે કઈ પણ ટિપ્પણી કરો.
ઉત્તરાયણ ઉત્તરાયણ તો ચોબીસ જાન્યુવારી હૈ. ઉજવવામાં આવે છે લોકો પતંગ ચગાવે છે. ઊંઘિયું અને ચીકી ખાય છે. આ તહેવાર આનંદ અને ઉત્સાહ થી ઉજવામાં આવે છે.
હા જ મિત્ર છે તમારા ઉત્તરાય છે ચૌદ જાનુઆરી ને ઉજવામાં આવે છે અને લોકોને પતંગ ચેકવામાં આવે છે જેમાં ઉત્સાહ અને ઉજવામાં આવે છે તમારા આગળની સવાલ આ છે મિત્રા કે નવરાત્રી વિશે કઈ પણ ટીપ્પણી કરો
નવરાત્રી નવ દિવસ સુધી ઉજવામાં આવે છે આ દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે લોકો ગરબા અને દાંડિયા રમે છે તથા ઉપવાસ પણ રાખે છે
હા જી મિત્ર
થીકી રછા ટીપડી કરો
રક્ષાબંધન ભાઈ બહેન ના પ્રેમનો તહેવાર છે બહેન ભાઈ ને રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા કરવામાં વચન આપે છે આ તહેવારમાં પ્રેમ અને વિશ્વાસ નું પ્રતીક છે
હાજે મિત્ર જે રક્ષાબંધન છે ભાઈ અને જેમાં ભાઈ બહેનને રા ખડી બાંધે છે અને આ ભાઈ બહેન ની રક્ષા કરવામાં વચન આપે છે આ તહેવારો પ્રેમ અને વિસ આ કે મિત્રાત્કે જન્મા વિશે કઈ પણ મને ટિપડી કરો
હા જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ જન્મ દિવસ તરીકે ઉજવામાં આવે છે મંદિરોમાં ભજન કીર્તન થાય છે અને હાંડી હાંડીમાં કાર્યક્રમો ઓજાય છે
હા જી મિત્રા
દહી હાંડી માં
ને જન્મ છે અને તા થાય છે
હ
આપણા કાર્યક્રમો યોજાય પણ આગળની સવાલ છે કઈ પણ ટિપ્પણી કરો
ગણેશ ચતુર્થી ભગવાન ગણેશજી નું તહેવાર છે લોકો ઘરે અને જાહેર સ્થળે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે અને પૂજા કાર્ય પછી વિસર્જન કરે છે
હા જી મિત્ર જે આપડે ગણેશ ચતુર ગણેશ નો તહેવાર છે જે લોકો અને ઘરેમાં આશ ગણેશજીની મૂર્તિ વિસર્જન કરે છે હા મિત્રા ઈદ વિશે કાઈ પણ ટીપણી કરો
ઈદ મુસ્લિમ સમાજ નુ મુખ્ય તહેવાર છે. લોકો મસ્જિદમાં નમાજ અદા કરે છે. એકબીજાને ગળે મળે છે અને મીઠાઈ વહેંચે છે. આ તહેવાર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે.
હા જી મી
ક્રિસમસ ક્રિસમસ ક્રિસમસ પચીસ ડિસેમ્બરે ઉજવામાં આવે છે આ દિવસે ઈસુ ખ્રિસ્તો નો જન્મ દિવસ ઉજવાય છે લોકો ચર્ચમાં પ્રાર્થના કરે છે અને ક્રિસમસ ટ્રી ટ્રીસ સજાડે છે અને ભેટોની આપલે કરે છે.
હાજી મિત્રાજી ક્રિસમસ છે પચીસ ડિસેમ્બર ના ઉજવામાં આવે છે આ દિવસે ઈસુ ક્રિસ છે એના જન્મ દિવસ તરીકે ઉજવાય છે લોકો આ પ્રાર્થના કરી ક્રિસમસ ટ્રી અને સ્થળ ગારયા છે અને બે ટીમ આપ લે કરે છે તમારા આગળની સવાર આજ છે મિત્ર કે મહા શિવરાત્રી વિષય કઈ પણ મને તે પડી કર
મહાશિવરાત્રી ભગવાન શિવ નુ પવિત્ર તહેવાર છે લોકો ઉપવાસ રાખે છે. શિવલિંગ પર જળ અને દૂધ ચડાવે છે અને ભજન કીર્તન પણ કરે છે
હાજી મેમ રા જે મહાશિવરાત્રી છે ભગવાન શિવ નો પવિત્ર તહેવાર છે જેમાં લોકો ઉપવાસ રાખે શિવલિંગ પર જડને દૂધ ચડાવે છે તમારા આગળની સ વાત છે મીતા તહેવારોમાં
તહેવાર પહેલા લોકો ઘર અને આસપાસથી સફાઈ કરે છે સ્વચ્છતાથી રોગો ઓછા થાય છે અને વાતાવરણ સુંદર બને છે.
હા સેતા નું આ મહત્વ છે કે આસપાસ અને સ્વચ્છતા રોગો થાય અને તમારે આગળ પૈસા રક્ષણ કરવું
ઓછા ફટાકડા ફોડવા પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવો અને કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ પર્યાવરણને નુકસાન ના થાય તે રીતે તહેવારો ઉજવવા જોઈએ.
હજી વ્યવહારો છે પર્યાવરણ અચો એવી રીતે થાય કે પ્લાસ્ટિક ઉપયોગ ટાળવો અને કચડો કચરા પેટીમાં નાખવો. નાખવો જોઈએ પાચ મિત્રો કે તહેવારોમાં મીઠાઈ કે વહેંચવામાં આવે છે.
મીઠાઈ વહેંચવાથી ખુશી અને પ્રેમની લાગણી વધે છે. તે એકબીજા સાથે સારા સંબંધો જાળવાની પ્રતિક છે.
હાજી મિત્ર તમારાથી આગળની સવાલ આ છે મિત્ર કે તહેવારોમાં સમાજમાં એકતા કેવી રીતે વધારે જ છે.
તહેવારો માં બધા લોકો સાથે મળીને ઉજવણી કરે છે શુભેચ્છા પાઠવે છે અને પ્રેમથી રહે છે. તેથી સમાજમાં એકતા અને ભાઈચારા વળે છે
હાજી મિત્ર જે તહેવારો સમાજમાં એક એવી રીતે વધારે છે કે લોકો મેળીને જોઈ કરે છે અને શુભેચ્છા પાઠને પાઠવે છે અને પ્રેમથી રહે છે તેથી સમાજમાં એક અને ભાઈચારા વધે છે તમારા આ કવચ મિત્રો કે તહેવારો દરમિયાન કઈ સા કઈ સા આવે ચેતી રાખવી જોઈએ.
ફટાકડા સાવધાનીથી ફોડવા આગથી બચવવું બાળક નું ધ્યાન રાખવું અને સ્વચ્છતા જાણવાવુ જોઈએ.
હાજી મિત્રો તમારા આગળની સવાલ આ છે કે તમારો મનપસંદ તહેવારો કયો છે
મારો મનપસંદ તહેવાર દિવાળી છે આ દિવસે દિવા ફટા પ્રગટાવવામાં આવે છે પૂજા થાય છે મીઠાઈ વહેંચવામાં આવે છે અને પરિવાર સાથે આનંદ થી સમય પસાર થાય છે.
તમારા આગળની સવાલ આ છે કે તહેવારો માં તે શું શીખું.
તહેવારોથી પ્રેમ એકતા ભાઈચારો સહકાર અને સારા સંસ્કાર શીખવા મળે છે તે આપણને ખુશી થાય છે. જીવનમાં જીવવાની પ્રેરણા આપે છે.
જગન ને સવાલ આ છે કે તહેવારોમાં આપણને જીવનમાં શું
તહેવારો આપણા જીવનને આનંદમય બનાવે છે તેઓ સંસ્કૃતિ અને પરંપરા નું જતન કરે છે તથા પરિવાર અને સમાજને એક સાથે જોડીને રાખે છે.
તમારો આજે દિવસ બહ સારું જ છે તમારો સમય ત તને બહુ શુભેચ્છા આપું છું ધન્યવાદ.
હ